હલો
હા કેમ છો મજામાં
બસ મજામાં તમે કેમ છો મજામાં
બસ મેં પણ મજામાં
બોલો તો આજે એ ચ ના વિષય
હા મેં જ કતી હતી કે આજે મેં એક સરસ વિષય પર તમને ચર્ચા કરવી છે વસદ કુટુંબ કપર મતલબ આખી પૃથ્વી એક પરિવાર છે એના પર મારે ચર્ચા કરવી હતી તમારી સાથે
હા તો સૌથી પહેલા તો તમે મને આ શબ્દ નો અર્થ સમજાવશો
હા પાકું પાકું વસુદેવ કુટુંબકમ છે ને એ સંસ્કૃત ભાષાનો ખૂબ જ પ્રાચીન અને પવિત્ર વિચાર છે મતલબ વસુધા એટલે પૃથ્વી અને એ એટલે ખરેખર અને કુટુંબકમ એટલે પરિવાર એટલે કે આખી પૃથ્વી એક આપણો પરિવાર છે
એટલે કે આ માત્ર એક સૂત્ર નથી પરંતુ જીવન જીવવાની એક વિચારધારા પણ છે તે આપણને શીખવે છે કે દુનિયામાં રહેતા દરેક માણસ દરેક જીવ અને સમગ્ર પ્રકૃતિ સાથે પ્રેમ સમાન અને સહઅસ્તિત્વથી જીવવું જોઈએ
હા આ તો એક ખૂબ જ સુર સુંદર અર્થ છે પરંતુ આજે દુનિયામાં આ વિચારની જરૂર કેમ છે
હા કારણ કે આજના સમયમાં દુનિયા વૈજ્ઞાનિક રીતે ઘણી આગળ વધી ગઈ છે આપણે એક દેશમાં બેસીને બીજા દેશના માણસમે સાથે વાત કરી શકીએ થોડા કલાકોમાં હજારો કિલોમીટર નું અંતર કાપી શકીએ છે પરંતુ દુ ની વાત એ છે કે ટેકનોલોજી નજીક આવી છે પરંતુ ઘણા લોકો ના દૂર દિલ દૂર થઈ ગયા છે આજે ધર્મ ના નામે ઝઘડા થાય છે જાતિના નામે ભેદભાવ થાય છે ભાષાના નામે લોકો અલગ પડે છે અને દેશની સરહદોના કારણે દુશ દુશ્મનાવટ પણ થાય છે
એટલે આવા સમયમાં આ એક વસુદેવ કુટુંબકમ નું આપણને યાદ અપાવે છે કે્યા આપણે બધા એક જ માનવ પરિવાર ના સભ્ય છીએ
એટલે કે આ વિચાર માત્ર ભરતપુર તો જ સીમિત નથી
હા બિલકુલ નહી જો એક પરિવાર માં એક સભ્ય દુઃખી હોય તો આખો પરિવાર ચિંતિત થાય છે એ રીતે જે દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ મુશ્કેલી આવે તો આખી દુનિયાને સાથે મળીને મદદ કરવી જોઈએ આપણે આપણે જોઈએ તો કોરોના મહામારી હતી એ વખતે એક વાયરસ ત દુનિયાને અસર કરે હતી ત્યારે ઘણા દેશો એકબીજાને દવાઓ મોકલી ડોક્ટરોને મદદ કરી સંશોધન દ્વારાા રસી તૈયાર કરી આ બધું વસુદેવ કુટુંબકમની ભાવનાનું જ ઉદાહરણ છે
હા એ તો એકદમ સાચી વાત છે એટલે એકબીજાની મદદ કરવી એજ સાચી માનવતા છે
હા આપડણે ઘણી વાર કહીય છીએ કે માનવ સેવા એજ માધવ સેવા જો રસ્તા પર કોઈ વૃદ્ધ વ્યક્તિ પડી જાય તો આપણે તેને ઊભા કરીએ છીએ જો કોઈ ભૂખ્યો હોય તો ભોજન આપીએ છીએ પછી કોઈ વિદ્યાર્થી ભણવામાં મુ કે હોય તો તેને સમજાવી છીએ આ બધું જ બતાવે છે કે આપણે બીજાને એકબીજાને પોતાના પરિવાર ના સભ્યો માનીએે છીએ
હા એ તો તમારી વાત એકદમ સાચી છે પરંતુ ઘણી વાર લોકો કહે છે કે પહેલા પોતાનો વિચાર કરવો જોઈએ
હા પોતાનો વિચાર કરવામાં કશું ખોટું તો નથી પરંતુ માત્ર પોતાનો વિચાર કરવામાં જ પોતાનો વિચાર કરીએ એ ખોટું છે જો દુનિયામાં દરેક માણસ પોતાના સ્વાર્થ વિશે જ વિચારે તો સમાજ ક્યારે આગળ વધી શકે નહીં જો ડોક્ટર માત્ર પૈસા કમાવા માટે જ દર્દી ની સારવાર કરે અથવા તો શિક્ષણ માત્ર પગાર માટે જ ભણાવે તો સમાજમાં માનવતા ક્યાં થી રહે. એટલે વસુધૈવ કુટુંબકમ આપણને શીખે છે કે સ્વાર્થ કરતા પરમાર્થ મોટો છે એટલે પોતાના સ્વાર્થ વગર કોઈની સેવા કરવી એ
હા એ તો તમે એકદમ સાચી વાત કરી કે આપણે પોતાનો સ્વાર્થ વિચાર્યા વગર કોઈની સેવા કરી એને જ એક સેવા ગણાય છે કેમ કે, આજના વિદ્યાર્થીઓ માટે આ વિચાર કેટલો મહત્વનો છે?
આજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. આજે શાળા કોલેજોમાં અલગ અલગ ધર્મ ભાષા રાજ્ય અને સંસ્કૃતિ ના વિ વિદ્યાર્થીઓ ભણે છે. જો આપણે એકબીજાને પ્રેમથી સ્વીકારશું તો મિત્રતા વધે. જો આપણે ભેદભાવ રાખીશું તો ક્યારે સાચા અર્થમાં શિક્ષક શિક્ષિત બની શકીશું નહીં. સાચું શિક્ષણ એ નથી કે આપણે માત્ર પુસ્તકો વાંચીએ. કેમ આપણે સાચું શિક્ષણ તો એ છે કે આપણે સારા માણસ બનીએ.
એટલે સારા ગુણોનું પણ એટલું જ મહત્વ છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી. વિદ્યાર્થી તરીકે આપણે કેટલીક નાની બાબતોથી આ વિચારને જીવનમાં ઉતારી શકીએ છીએ. જેમ કે કોઈ વિદ્યાર નવા વિદ્યાર્થી ને મદદ કરવી, કોઈનો મજાક ના ઉડાવો, પછી ગરીબ મિત્ર ને પુસ્તકો આપવી, પછી પાણી નો બગાડ કરવો, વૃક્ષો વાવવો, પછી પ્રાણીઓ સાથે પ્રેમથી વર્તવું. અને દરેક વ્યક્તિ નું સન્માન કરવું આ નાના નાના કાર્યો જ મોટા પરિવર્તન લાવે છે.
જઈે સાચી વાત છે ઘણી વાર સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને ખરાબ શબ્દો કહેતા હોય છે
એ આજની સૌથી મોટી સમસ્યાઓની સમસ્યાઓમાંની એક છે મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણને જોડવા માટે બન્યા છે પરંતુ, જો તેનો ઉપયોગ નફરત ફેલાવા માટે કરવામાં આવે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. આપણે સોશિયલ મીડિયા પર પણ પ્રેમ, સકારાત્મકતા અને સારા વિચારો ફેલાવા જોઈએ. એક સારો શબ્દ જે છે કોઈનું જીવન બદલી શકે છે. એક પ્રોત્સાહન કોઈની નવી આશા આપી શકે છે. અને એક સ્મિત પણ કોઈના ચહેરા પર ખુશી લાવી શકે છે.
એટલે સાચી પ્રગતિ માત્ર વૈજ્ઞાનિક વિકાસ માં નથી.
હા, બિલકુલ. સાચી પ્રગતિ ત્યારે કહેવાય જયારે માણસ ટેકનોલોજી માં આગળ વધે અને સાથે સાથે માનવતા પણ જાળવી શકે. વિજ્ઞાન આપણને શક્તિ આપે છે પણ સંસ્કાર આપણને દિશા આપે છે અને જ્ઞાન આપવાને સફળ ના આવે છે પરંતુ માનવતા ને મા પરંતુ, માનવતા આપણને મહાન બનાવે છે. અને વસુધૈવ કુટુંબકમ એજ માનવતા નો સૌથી સુંદર સંદેશ છે એમ
હા આ તો એકદમ ખુબ જ સુંદર રીતે તમે મને સમજાયું. કે આજના સમયમાં તેની જરૂરિયાત કેટલી છે કે, તેનું મહત્વ કેટલું છે.
હા એટલે આ બધું. હા, બોલો, વાંધો નહીં.
અત્યાર સુધી આપણે જે વસુધૈવ કુંડ કુટુંબકમ નો અર્થ અને તેનું મહત્વ સમજ્યા છીએ. તો તમે મને એના ઈતિહાસમાં પણ થોડુંક સમજાવશો?
હા સમજાવુંને. તમે ખુબ જ સારું મને કીધું પૂછ્યું છે. વસુદેવ વસુદેવ કુટુંબકમ જે છે એક સૂત્ર નથી પરંતુ ભારતીય સંસ્કૃતિની આત્મા છે હજારો વર્ષોથી આપણે ઋષિ મુનિઓને શીખ્યું છે કે દરેક જીવમાં પરમાત્મા માનો અંશ એટલે કોઈ પણ વ્યક્તિ હોય નાની કે મોટી નથી ભગવાન બુદ્ધે કરુણા અને અહિંસા નો સંદેશ આપ્યો ભગવાન મહાવીરે જીવદયા અને ક્ષમાને જીવવાનો આધાર બનાવ્યો અને મહાત્મા ગાંધીજી હતા એમને સમગ્ર વિશ્વ ને પ્રેમ અને સત્યનોો માર્ગ બતાવ્યો છે આ બધા મહાન લોકો લોકોના વિચારોમાં પણ આ જ ભાવના હતી
સાચી વાત છે એટલે આપણા મહાનુભાવો એ પોતાના જીવનથી આ વિચાર જીવંત રાખ્યો
હા બિલકુલ બિલકુલ તેઓએ ક્યારેય ધર્મ જાતિ કે ભાષાના આધારે લોકોમાં ભેદભાવ કર્યો નથી તેઓ માત્ર દરેક વ્યક્તિ સમાન હતી આજે પણ જો આપણે તેમના જીવન માંથી પ્રેરણા લઈએ તો સમાજમાં ઘણા પ્રશ્નો દૂર થઈ શકે છે
તો આજે વિશ્વમાં ઘણા યુદ્ધો અને વિવાદો જોવા મળે છે તો આવા સમયમાં આ વિચાર કેવી રીતે મદદરૂપ થઈ શકે
જો દરેક દેશ બીજા દેશને દુશ્મન નહીં પરંતુ એક પરિવારના સભ્ય તરીકે જોવે તો યુદ્ધની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય વાતચીત સહકાર અને સમજણ દ્વારા મોટા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે વિચાર કરો એક પરિવાર માં મત ભેદ થાય તો શું બધા સંબંધ તોડી દે છે નહી નને તેઓ વાત કરે છે એકબીજાને સમજે છે અને ઉકેલ શોધે છે એજ ર એજ રીતે વિશ્વના દેશોમાં પણ અપનાવવું જોઈએ
સાચી વાત છે આ વિચાર પર્યાવરણ સાથે પણ જોડાયેલો છે
હા આ જે બધું છે જો આખી પૃથ્વી આપણું કુટુંબ છે નદીઓ જંગલો પર્વતો પક્ષીઓ અને પ્રાણીઓ પણ આપણા પરિવારનો ભાગ છે
આજે જંગલો કપાઈ રહ્યા છે પાણી પ્રદુષિત થઈ રહ્યું છે અને હવામાનમાં બ બદલાવ આવી રહ્યો છે જો આપણે કુદરતની કાળજી નહી રાખીએ તો આવનારી પેઢીને મુશ્કેલીનો સામનો કરવો પડશે
હા સાચી વાત છે એટલે એટલે વૃક્ષ વાવો પણ
હા બોલો બોલો વાંધો નં
એટલે વૃક્ષ બાપુ પણ આ વિચારનોો એક ભાગ છે
હા એટલે આ વિચારમાં પક્ષી પ્રાણી બધા આવે છે એટલે વૃક્ષ એક વૃક્ષ માત્ર ઓક્સિજન આપતું નથી પરંતુ અસખ્ય પક્ષીઓનું ઘર બને છે પર્યાવરણને સંતુલિત રાખે છે અને પૃથ્વીને હરિયાળી આપે છે જો દરેક વિદ્યાર્થી દર વર્ષે વૃક્ષ આવે તે સંભળ રાખે તો દેશનું ભવિષ્ય વધુ હરિયાળુ બની શકે છે
સાચી વાત છે. મને આ છે તમારી સાથે આ વિષય પર વાત કરીને, ખુબ આનંદ મળે. થયો. અને તમે મને બહુ ખુબ સારી રીતે સમજાવ્યું.
હા! મને પણ તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થઈ ગયો. ઘણી વખત લોકો એવું કહેતા હોય કે, હું એકલો કેવી રીતે બદલાવ લાવી શકું. બદલાવ હંમેશા એક વ્યક્તિથી જ શરૂ થાય છે. જેમ એક દીવો. અંધકાર દૂર કરે, દૂર તો નથી. કરતો પરંતુ પોતાની આસપાસ પ્રકાશ જરૂર ફેલાવે છે. એજ રીતે એક વ્યક્તિ એને. એક વ્યક્તિ નો સારો વિચાર બીજા લોકોને પ્રેરણા આપે છે. પછી ધીમે-ધીમે આખો સમાજ બદલાઈ જાય છે.
હા! એ તો એકદમ સાચી વાત છે.
હા! એટલે આ સારી વસ્તુ. આજે વસુદેવ કુટુંબકમ નો વિચાર છે. એ ખુબ જ પોઝિટિવ અને. પોઝિટિવ છે. એ આપણે અપનાવવો જોઈએ. અને કોઈને ભેદભાવ તો ન જ કરવો જોઈએ.
હા! એ તો આપણે ભેદભાવ તો ના કરવો જોઈએ. પરંતુ આજના યુગમાં. પણ એટલો જ જરૂરી છે. વાસુદેવ કુટુંબકમ.
હા! હા! સારું સારું. મને તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો.
હા! મને પણ તમારી સાથે તમે બહુ સારી રીતે મને સમજાવ્યું આજે.
હા! સારું. તો હવે હમણાં ફોન મૂકું.
હા બાઈ.
બાય.